જય શ્રી કૃષ્ણ! શું કરો છૌ તમે? હું મજામાં છું. બીજી વગત ફોન નથી લાગરો છે એવ લાગ્યો છે.
હ કોઈની છે ને, તમારું બોલ્યું છે ને મે જના લાગ જાવ કર્યું
હં ઈ મે અયા ધ્યાન નતુ પણ દો તીન બાર વાત કરલાને અહંયા લાગે નથી છે.
અ્છા તો કોઈ નેટવર્ક નેટવર આતું ની આ નાતો નથી નત
હમ અને તમારે પેલા લગાયુ છ છેન એમાં કેવાય છે બીઝી છે બીઝી છે.
શુ બીજી તો નથી છે?
અહીયા એક બતાવે છે એ મેં બતાવો છું.
અચ્છા શું કરો છો?
કઈ ના, એમાં હું પાસ્તા બનાવવા જાઉં છું.
હા બનાવ ભૂગ લાગરી છે ને તો હમ!
મને તો ટમાટાર વનાની ભાવે છે. ટમાટર થાય ને તો એટલે અછું લાગે છે
હા આટલે બટલે નહી આવે કે ટમાટર?
અહીં તો ફતેનગર લાવશું? એટલે ગામડામાં કઈ જ મળે છે. કઈ નથી છે
ટેમ્પો આવે છે ના
ના અહીંયા તો મેં તો કોની નથી દેખ્યું છે.
ના આવે છે, કે
એકી વખત નથી દેખ્યું છે. આટલાને ખુબ સારા કપડા ધોણાશે આટલા મને નાઈને હા આભડીને બસ ધોવું છું કાલે ધોવું છું કપડા કાલે
આટલા આટલા ખુબ સારા કપડા આટલે કયુ કયા છે.
આટલે ગયા તાન સુભે અલગ વેને છે, દને અલગ પેને છે, સવના અલગ પેલે છે. તે દો દો દન મેં છે ડ્રેસ કરી આલી
આટલી ડ્રેસ પેને છે કે?
અરે થોડી થોડી દેરમાં કદી ચડડો પહેને છે, કદી લોવ પહેને છે, કદી પેન્ટ પહેને છે, અહીંયા કરે છે, તો પછી કપડાં હોય છે, ના
હા.
ખાલે પછી શામળના જીમાણુ ગયા તા તો બીજી પેન પહેનીને ગયા તા એટલે ઓને તો ધોણી છે, અહીયાયા તો અમેથી નકી છે.
હમ્મ.
ઉ વાગે તો
એટલે ગુ ઉદેપુર ગુમવારે આજે છે કે
ચાલો શેખ ચલાને ગનગોર ઘાટ ચાલ છે, ને થિયેટર ચાલ મૂવી દેખવાનું ચાલા કે બોલ મે ચાલો છો તમે અને
હા અને નવી મુવી ચાલી છે, ને બાર આઈ છે, કે ઓને દેખી નાવા છે.
હા ઠીક છે.
હણાસા
હ થીક છે.
ક્યાં આવે છે.
કેમ કા તમે મેં બે જણા જાઓ છો ઠીક છે.
હમ્મ. બના લો પાસ્તા હેને?
હા. બનાલ્યો એટલે હું પ્યાજ કાઢું છું કાંદો કાઢવું છે.
કાટ નો પડે ને કાંદો છે.
હા.
હમ્મ.
બીજું કઈ પડે છે, કાદો લસણ હેને પાસ્તા મસાલા અને સોસ ખાય
તમારું તબિયત ઠીક ઠીક વધ્યું છે.
ના માં તમાર તબિયત ઠીક છે.
હમ્મ.
તમે શું બણાતા આવે છે? તમે શું શું ભણાતા આવે છે?
મારે રોટલો બનાલું છે ને સબજી સબ્જી બનાલું સા સાક બનાલું વા
ઓ કેમને આવે છે એ દિના પાસ્તા છે મેગી છે. જ આવશે ને તમે બી તો.
હા ઈય આવે છે ને.
હા આટલે તો આવડું છે ને તો યુટ્યુબ પે દેખને બનાવલું શું મેં તો.
હા આવેસ ના મેં યુટ્યુબ પે દેખના બનાનું છે.
એટલે મને ખમણ વમણ તું બનાવતા મને આવેશે.
હમ
એટલે મને બેલંગ ગટા સબ્જી નથી બનાવવા આવે અન્નમા મમ્મી અહીિયાયા તો મમ્મી બના પસી આટલે મારે સાસુજી બોલે બલંગટા સરજી બા આટલેને ફોન મે દેખી છે પછી બણાવ છે
યુ આટલે હ યુટ્યુબે દઈ ને બના લ છે ને કઈક નઈ આવે છે તું કઈ ન આવે છે તો યુટ્યુબ પે દેખ લું મેં ભી બના લું
એટલે હુંને આલુ ના ફામટા અહં તો મને સબ બનાવવા છે
હા આ લુકા ફરટ અહી જ મેં બી બણલ્યું છે
હા એટલે એમને ઓર કઈ સ આવી છે ઓર ઓર કઈ ભણવાનું છે પર મે તો બડાઉ નદીસે તો ભણાવવું નથી અહિયાયા તો ભણાવું નથી રોટલી શાક બનાાવ લું ને
હા પ ગાવડામાં ન ખાવે છે લોકો
હન ખાવે ને છે તે અને એક બીજી વખતેને મને આલુ ફામ તો બનાય છે ના એટલે કેવાય ને અંદર લારે શક ની બનાવી છે અરે ઉ સાર દહીલે લાર ખાવ ચણી લાર ખાવ શકદારો કોણ ખાવ છે
હા સબ્જી લાવે કોણ ખાવ છે એમને મ દહી કે મે ચટણી સોસ કે સા ખાવે છે
હા એ કે ભ કેને સબ્જી ની બનાવી અહીયા તો મને બનાાવને છોડ દીધો રોટલી બનાાવને સાગ બનાવાવને બસ એટલે માુંરે એક ખાણું છે ખાઈનેું છૂટતી
હા
અને કે હવે સાંગ ન બણવ્યું છે હ કઈ બી નવી ચીજ બનાવ તણને તો પસંદી કોને આવે છે હા તો બસ રોટીલી તો સાકસ આવે છે
હા ગાવડા છે હવે એ ખાવેસર ન ના ખાવે ના એ મે ઘી વગેરા તો એ કસ ખાવ નહી પાસ્તાન મે ઘી ન
અને નામે નથી છોડું છું લે
હમ
આટલે હું તો કઈ નથી ભણાવતો તો મેગી બનાાવનેને મા ખાણ છે હવા પાસ્તા બનાાવને ખાવલું છુટી અહીંયાને લાગે તોય છે પણ ના નાટક કહે છેને અછુની બન્યું છે એટલે તીખું છે એટલે મને તો તિકુસ ભાવ છે
હા તો આપડે જ ટીકું જ થાવે છે છે એકદમ મઠું વિીઠું હોવડી લાગે પીિકું પીકું
પણ ગણા મે નથી ઉતરે છે પીખું પીખું શાક બનાવે અને મરચા ભી નથી નાખવા દેવી છે એટલે હું મસાલો કાઢને અને સબ્જીઓ મલાઈને પછી ખાવ છું
તરુ ગળ મીન ગળે ને નથી ઉતરે છે
હમ
ના માને સાસુજી ગયા હતા કાલેટ ગયા હતા હ તક આવયા નથી એ
તમારું ટાક શું વગયું છે કે?
મારું નથી થઈ ગયું.
કતરા કોલ થઇ ગયા છે?
એટલે મારે તો ચૌદા પંદર થઇ ગયા છે.
અચ્છા તમેર કને કને ક છ?
અમે કોમલ ને કહ્યું છે પુજા બાબીને કહ્યું છે તમારે કહ્યું છે.
અચ્છા. મને
અને ઉનાળે થઈ રહ્યું છે કે કલા ભાભીનું
હ થયું છે ને કલા બાબે થયું છે પૂજા બાબે કે થયું છે.
ઉ પૂજા પબને ભીજા વાળાને
ને કયું છે કેવું બોલને મેસેજ કયું છો. બોલ હા બોલે છે કે છોડીને છું લાર્યું છું. ઉને ઉને કે વ ગયા છે કે ત
ઇમ બોલી રહ્યા છે કે હો ગયા.
હા એછ બોલે છે ઉને ઉને મેસેજ કું થઈ ગયું છે. તોને બોલે વે ગયું છે તાસું થઈ ગયું છે.
કતત થઈ ગયું છે એટલે અમારે તો પણ ચૌદા પંદર થઈ ગયા છે ત હવે પૂરો મને અ અતરા ન બાર કરી લીધી છે કે
પતા ન મતલબ ક્યા ક્યા બાત કઈ પતા નહી છે પણ એ મે મે કે કું છે તોને એસી જ બોલે છે.
અહી અમારે તો નથી કર્યું છે મને તો ટાસ્ક ભી નથી બતાવ્યું છે નનુ નનુ ની મમ્મી નનુની મમ્મી ને બીસ થઇ ગયા છે.
હમ. નનુ ની નનુ મમ્મી થ કેયું છે નનુ મમ્મી થઈ કે મંદમાં જૈવ છે. માસિકલ ડિગ્રી છે માંડક છે જે
છે અહીં બીજા વાળા પૂજા ક ભી થાયને ઉનાને મને તો ફોન લગાવવો નથી છે કે કે આમે બોલવું નથી છે ઉનાને આટલે અમને કઈ બધું કઈ થયું છે.
તમારું શું શું ને શું ને બોલે?
અહીં અમે લડાકી છે ને એવા વસ્તે આટલે મારી નડન થઈ ને આવ
અચ્છા નાનું કે મમ્મી કયું છે નાનું મમ્મી કેવું
નાનું ને મમ્મી નું તો બોલું છું હું અહીંયા દુજાવાળા ને બીજા વાળાને
અચ્છા.
એટલે મારે કઈ થાયયું છે બોલો તો ઠીક છે ને ના બોલો તો ઠીક છે.
હા કઈ ન છે આપણેે કઈ કરનું છે કરે તો ખાઈ લેણીની કરે તો વા
ના ના ટાસ્ક આવ્યો મને બી નથી બતાવેું છું ટાસ્ક આવ્યો. મને તો કાનું બતાવ્યું છે ટાસ્કાય છે.
આ અ નનુ ની મમ્મી નની બતાય્યું
નનુરી મ્મીના
ઉના દુરજવાળ
દૂજા વાળા પૂજા ભાભી.
હા યા મા અંત હતી કે
હમ
હા
અચ્છા ઠક છે ઠીક છે હમ્